હા અવાજ આવે છે હવે?
હા હવે અવાજ આવે છે.
હા પેલા તમારો બી અવાજ આવતો બંધ થઈ ગયો. એટલે મેં થોડી વાર હોલ્ટ પર રાખેલું. પણ તમારો અવાજ ના આવ્યો એટલે પછી કટ કરી દીધું.
હા મને તમારો અવાજ આવતો બંધ થઈ ગયો એટલા માટે.
હા બરાબર છે નહી ઘણી વાર હોય છે આ લોકો ડિસ્ટર્બન્સ કાઈ. હોય સે. અને ક્લાયમેટના લીધે બી ઘણી વાર હોય છે એવું નથી.
હા બની શકે એવુ.
બની શકે છે હા એ છે ને. અને આપડે બે શું સે વાઈફાઈથી કનેક્ટ હોઈ એટલે પોતપોતાના એરિયામાં બી થોડી વાર ઘણી વાર ઇસ્યુ આવે છે આ બધું.
હા ઘણી વાર વાઈફાઈના લીધે બી ઇસ્યુ થઈ જાય છે તમારે નેટવર્ક એવું. લો કે વધારે હોય તો અવાજ સેજ ધીમો થઈ જાય
થઈ જાય છે હા એજ હા. તો એ છે સોશિયલ મીડિયાના વિશે આપણે વાત કરતા તા.
હા હવે તો એવું થઈ ગયું છે ને જ્યાં સુધી ઉઠીને સોશિયલ મીડિયા પર આપણે જોઈએ નહી કે સ્ક્રોલ ના કરીએ ને ત્યાં સુધી દિવસની શરૂઆત જ નહી.
શરૂઆત જ નથ થતી. સાચી વાત છે. હવે નાના થી લઈને મોટા બધાં જ એના પર લાગ્યા પડ્યા છે. એવું નહી કે ખાલી આપ આપણી એજના હા. નાના મોટા બધા જ જેનો યુઝ કરી રહ્યા છે. પ્લસ પોઈન્ટ પણ છે અને માઇનસ પોઈન્ટ પણ છે. એમાં એવું નથી કે હર વખતે- સોશિયલ મીડિયામાં જે બી આપણે જોઈએ છીએ, કરીએ છીએ બધું ખરાબ હોય છે. પણ ઘણી વાર સારી રીતે બી એનો યુઝ કરે છે કે જેવું નવું નવું જાણવા બી મળે છે આપણને. હવે સોશિયલ મીડિયાથી આપણે કનેક્ટ છીએ બધા એકબીજા સાથે એવી રીત
હા અન જ્યાં સુધી એમ કેવાય ને કે સોશિયલ મીડિયા પર કઈ વસ્તુ ક્યાંય ફરવા ગયા હોય ને એ જ્યાં સુધી આપડે ફોટા મુક મુકીએ નઈ ને ત્યાં સુધી આપણને એમ લાગે આપડું ફરવા ગયેલું અ સાચું નથી ફરવા ગયેલું લેખે લાગ્યું નથી. અ પછી ફોટ ટા મૂકીએ ને એના ઉપર બધા લાઈકસ ને કમેન્ટને આવે ને ત્યાં સુધી સંતોષ નથ તો થાતો.
પાછું એવું નહીં કે ફોટા મૂકી દીધા એટલે પતી ગયું. ફોટા મૂકી દીધા પછી કેટલાય લાઈક્સ કર્યા છે, કેટલાય કમેન્ટ કર્યા છે, એ બી જોવું આપણને. જરૂરી થઈ ગયું છે હવે. એક પાર્ટ બની ગયો છે કે ફોટો મૂક્યું જ છે, લોડ કર્યું જ છે, તો પછી આપણે જોઈ લઈએ. કે કેટલું આજે એવું જ છે હમ.
સોશિયલ મીડિયા છે ને એક જાત નું આપણને છે ને વ્યસન જેવું થઈ ગયું છે. જ્યાં સુધી એના ઉપર આપડે કોમેન્ટ કે લાઈક ના આવે ને ત્યાં સુધી આપ આપણને અ સંતોષ નથી થતો અને વિડીયો બનાઈને મૂકીએ નહીં ને તો બી આપ આપણને ગમતું નથી.
હા જાણે એવું લાગે કે આપણે જે મહેનત કરી છે ને એ વસ્ટ જઈએ એવું લાગતું હોય. જ્યાં સુધી કોઈ જોવે નહીં એ બધું. અને અત્યારે એવું જ લાગે છે કે માણસો ફરવા એટલા માટે જ પિક્સ બધા લેતા હોય છે કે ક્યારે ઘરે જાય, ક્યારે નીરાતે પછું એનો એડિટિંગ વગેરે કરે અને ક્યારે સોશિયલ મીડિયા પર મૂકે. પણ એ લોકોને એ ખબર નથી હોતી કે એ વસ્તુ એવી છે. કે એનો પીક હોય કે કાય બી કેટલા ના હાથમાં જાય છે. અને એનો ક્યારે ખરાબ કેવી રીતના યુઝ થઈ શક કે છે એ લોકો એટલું વિચારતા નથી એ ક્યારે ભી એવું નથી કે આજે એટલા ક્રાઈઇમ વધી રહ્યા છે તો ક્યારેક બી મિસયુઝ થઈ શકે છે. કોઈ બી વસ્તુ નો હા પણ બધા કરે છે એટલે આપણને કરવું એવું થઈ ગયું છે હવે તો.
સોશિયલ મીડિયા હવે તો જાણે એલે છેને એમ થાય કે સુધી ફેસબુક પર આપડે રાતે સુતા પેલા એકવાર સ્ક્રોલ ના કરીએ કે પછી એને ઈને ત્યાં સુધી આપણને એમ લાગે કે આપડો દિવસ પૂરો નથી થયો. પણ પછી જે આપડે પણ ફોટા મૂક્યા હોય એનો ઘણીવાર લોકો મિસયુઝ બી કરી લે છે કે ભાઈ આને એ આ ઈ માં યુઝ કરીને ઘણી વખત એને ખરાબ રીત તે બી વાપરી
ખરાબ રીતે બી વાપરે છે સાચી વાત છે. કાઈ નહીં હવે તો એજ થઈ રહ્યું છે. બાકી શું છે કે છોકરાઓ નાના નાના છોકરાઓ બી આખો દિવસ જયારે આજે સોશિયલ મીડિયા પર ફોન લઈને બેસતા હોય તો એની ફિઝિકલ હેલ્થ પર અફેક્ટ થાય છે. કે કોઈ સમજો કે એની આંખો આંખોને લઈ કે આપણે એની ફિઝિકલ એક્ટિવિટી ફોન ના લીધે ઓછી થઈ ગઈ છે છોકરાઓ જે બારે રમવા જવાનું પ્રિફર ઓછું કરે છે કે જે ફોન લઈને બેસી જાય છે કલાકો સુધી. એના બદલે આપડા ટાઈમમાં આપડે કેવું હત આપડે જયારે નાના હતા ત્યારે આપડું કમ્પ્લીટ ફિઝિક્સ કલ એકેટીવી પર અજી દુનિયા ચાલતી આપ ઘરે આવ્યા સ્કૂલે એટલે આપડે બસ ડાયરેક્ટ બેગ મૂકી અને રમવાનું આથે અને આજે છોકરાઓ ઘરે આવે સ્કૂલેથી એટલે પેલા ફોન ઉપાડે આતે એ લોકોની લાઈફ ત્યાં સુધી લિમિટેડ થઈ ગઈ છે હવે.
હા, હવે એવુંજ થઇ ગયું છે. બહાર ફરવાનું અને રમવાનું ઓછું કરી દીધું છોકરા બહાર જ ગાર્ડનમાં રમવાય નથી જતા ને તદા આપદે તો રમવાય બહુ જ તતા બાર આ તો ઘરમાં બસ મોબાઈલ લઈને અથવા ટેબ્લેટ લઈને અથવા ટી વી માં યુટ્યુબ ચાલુ કરીને બેસીથી જાય છે એમાં કેટલાય કલાકો ઓછા થઇ જાય. ખબર જ ના પડે જયારે બહાર રમે તો પોતાને થોડું ફિટનેસ ભી જળવાઈ રહે. શારીરિક ક્ષમતા વધે અને બહારની હવામાં રમે તો પોતે શીખે બી ઈમ્યુનિટી સિસ્ટમ એમ વધે એ રીતે શરીર ટેવાઈ જાય. ઘરે એક જગ્યાએ બેસી ને જોયા કરે એટલે પેલું કેવાય ને નખરા જાળિયા થતા જાય પણ એવું નહિ કે થોડું રમત ગમત કર ને હલન ચલન કરે તો થોડું શરીર માં બી સ્ફૂર્તિ રહેે.
ખેલ ઓછા થતા જાય છે કેમ હવે એ લોકો પોતાના હાથ પોતાનો ફોન પોતાની જગ્યા એ લોકોને બસ એજ ગમે છે. અને અત્યારે આપડે આપડા છોકરાઓને ક્યાંક એવી ભીડભાડ વાળી જગ્યા માં લઈ જવું ને તો એ લોકોને નથ ગમતું. ચાર માણસ તોઈ બીજા ઘરે બી આવી જાય ને તો છોકરાઓને નથ ગમતું. કે કારણ કે એ લોકોનું રૂટીન ડિસ્ટર્બ થઈ જાય છે બધું. કેમકે હવે આજ સોશિયલ મીડિયામાં છોકરાઓ એટલા અટવાઈ ગયા છે કે બસ એ લોકોને પોતાનું લાઈફ જ બસ સારું છે બાકી એ દેખાડવું બધા ને છે કે મારી લાઈફ આવીવી છે બાકી મેચ કોઈની સાથે નથી તો આજે બધા ના માઈન્ડ એવા થઈ ગયા છે.
હા, સાચી વાત છે. અને હવે સોશિયલ મીડિયા એટલું બધું ઉપયોગ કરવા લાગે છે કે કોઈની જોડે લોકોને બોલવું નથી ગમતું. કોઈની જોડે બહાર જવું નથી ગમતું. આપડે કોઈ ફેમિલી ફંક્શન માં ગયા હોય ને તો છોકરાઓને એ લોકો જોડે બી ટાઈમ સ્પેન્ડ કરવા નથી ગમતો બસ પોતે ઘરે રહેશે ને મોબાઈલ લઈને એક રૂમમાં બેસી જશે પણ કોઈની જોડે બોલશે નહી વાત નહીં કરે કે કોઈ એવા ફ્રેન્ડ ની બનાવે કે લાવ એને જોડે એ લોકા ઓનલાઈન ઘણા બધા ફ્રેન્ડસ હોય પણ જે ઓફલાઈન ફ્રેન્ડ્સ હોવા જ જોઈએ જે બોસ્ત તા જે ખરા ટાઈમે આપણને મદદ કરી એવા નથી રહેેતા.
હતા અને આપડે ક્યારેક એ લોકોને જબરજસ્તી ક્યાંક લઈ જવું ને તો ચોખ્ખી ના પાડી દે છે કે નહી તમે જઈ આવો અમે નહી આવીએ. એવી રીતના એ લોકોને ગમતું જ નથી અમુક એજ પછી તો એ લોકો બઉ કમ્પ્લીટલી એના ઉપર જ આવી જાય છે. તે બઉ ખરાબ છે કે એનું માઇન્ડ બી કેવું છે કે પછી થોડું એટલું જેટલું બીજા સાથે તમે ફિઝિકલી મળી અને એક્સપિરિયન્સ કરો ને અમુક વસ્તુ એટલું ફોનમાં ના આવે. જયારે આપણે રૂબરૂ જે આપણને એક્સપિરિયન્સ મળે કે આ ચાલો આપણે જગ્યા એ જઈએ તો જગ્યા જોવાનું કે બધા સાથે મળી અને વાતો કરવાનો એ એ લોકોને નથી આવતો હવે. એટલે તો આજના છોકરાઓ કેવી રીતના છે કે ડિપ્રેશનમાં બી એટલા જલ્દી ચલ્યા જાય છે, એ લોકો બધું જોય છે એવું ને. એને એ એન્ઝાયટી કે શું કહીએ આપડે એ બધું આપડને તો અમુક તો કઈ ખબર જ નહોતી આપડા ટાઈમમાં કેવું કઈ કોઈ બી કરું. આપડે નાનપણમાં તો નાના નાના છોકરાઓને આ થઈ જાય, ડિપ્રેશન થઈ જાય, આ થઈ જાય ભાઈ છે. સોશિયલ મીડિયા ના જમાનામાં બીમારીઓ બી સોશિયલ મીડિયા જેવી નવી નવી આવી ગઈ છે.
હા પેલું એક જાતનું છે ને પછી છોકરાઓને છે ને વ્યસન જેવું થઈ જાય છે ને એટલું કેવું હોય કે ડ્રગ્સ ના લઈને ત્યાં સુધી ગર્મે એવી એક જાત અડી શન થઈ જાય છે હવે છોકરાઓને. અને સતત મોબાઈલ વાપરે, ટેબલેટ વાપરે અથવા લેપટોપ પર ચાલુ ચાલુ ને આખો બી બહુ નુ શાન થઈ જાય છે. આંખ નીચે કાળા કુંડાળા થઈ જાય, શરીર માં ફેરફાર દેખાઈ જાય, ચ આવી જાય, નાની ઉંમરે જાડા જાડા કાચ વાળા ચોસમાં આવી જાય, આ ખોની પે કેહેવાય ને નબળી થતી જાય આખ.
સાચી વાત છે અને પછી શું ફિઝિકલ એક્ટિવિટી બી ઓછી થાય છે એટલે એ લોકોનું બોડી ખાય પીએ ને એ લોકો હેલ્ધી પણ બોડી એવું થતું જાય છે એ લોકોને થોડું કે એ લોકોમાં બી. આવી રીતના ઓબેસિટી વધતી જાય છે કારણ કે હવે ફિઝિકલ એક્ટિવિટી ઓછી થઈ ગઈ છે. હવે એ લોકોને કેવી રીતના એક જગ્યાએ બેસીને જ બધું કરવું છે. એ બી એક કોરોના પછી બહુ મોટો પ્રોબ્લેમ આવી ગયો છે નાના નાના છોકરાઓમાં બી બધું. નવી નવી બીમારીઓ સાથે એ બી એક નવી બીમારી એડ થઈ ગઈ છે.
હા હવે તો એવું જ થયું છે. એ આંખોને તેટલું નુકસાન પહોંચે ને પછી ચશ્મા આવી જાયને પછી પોતે પાછા એવા થઈ જાય ને કેમ જાણે મોબાઈલમાં વગર છોડશું ને તો તને કેસ સુ થઈ જશે એવું છે. ઘણી છોકરા તો મોબાઈલ માટે થઈને મા બાપ જોડે જ ગડો કર લે છે હવે તે એવું બી સમાચારમાં જોવા મળ્યું હત કે જરાક મા બાપ મોબાઈલ વાપરવા બાબતે કે સોશિયલ મીડિયા બાબત વાપરવા બાબતે બોલે ને તો છોકરાઓ સુસાઈડ કરી લે છે.
હમણાં હમણાં તો એક હા હમણાં હમણાં ઇન્સ્ટામાં એક રીલ્સ જોઈ હતી મેં. તો એમાં તો એ છોકરાઓ પાસેથી એના મા બાપે ફોન લઈ લીધો અને એ લોકો પછી ક્યાંક ઘરની બહરે ગયા તા, તો જયારે ઘરે પાછા ફરે ને ત્યારે એને એ છોકરા એક તો કેટલો દસ બાર વરસ ન કઈ એજ બતાડી તી છોકરાની. ઘરની એક એક ફર્નિચર ટી વી, કોમ્પ્યુટર જે એક એક વસ્તુ છે ને એને બધી તોડી નાખી હતી ઘરની. એટલે લાખો ના હિસાબે એને નુકસાન કરી દીધું હતું ઘરમાં. એટલે આજે છોકરાઓ કેટલું એને એનો ઉપર છે ડિપેન્ડન્ટ છે. કે એના મમ્મી પપ્પા બે કલાક માટે ફોન લઈને ક્યાંક બાર ગયા તો એની પાછળ એને આખું ઘર એનું તયસ નાયસ કરી નાખ્યું હતું.
હાય. એક જાતનું વળગણ થઈ ગયું છે છોકરાઓને મોબાઈલ નું ને સોશિયલ મીડિયાનું. અને ઘણી વખત તો બીજા ન જોઈ ને પોતે ઘર માં ઝઘડો કરશે તો પોતે બી એવું બતાવવાની કોશિ કરે પણ એ સાચું છે કે ખોટું એ જોવા નહ તો એ લોકો વિચારતા જ નથી કે જે બતાવે છે એ સાચું છે કે ખોટું. કોઈ વ્યક્તિ ક્યાંક ફરવા ગયું હોય તો કોઈ વ્યક્તિ નવી વસ્તુ લીધી હોય એનો ફોટો પાડીને મૂકે. તો એને બી હું બી અહિયાં જઈશ ને હું બી એવી રીતે ફોટો પડડીશ કે આપણે પોતે પોતાની ક્ષમતા પ્રમાણે વસ્તુ કરવી જોઈએ એ વ્યક્તિ સાચેમાં ગયો છે કે નહીં કેટલું સાચું છે કે નહી એ તો જાણવું જ નથી હોતું પણ બસ આ પેલો ગયો. એટલે હું બી એવું કરું.
હવે તો એઆઈ ની મદદ થી તમે કઈ બી કરી શકો છો કે હવે સાચું ખોટું ઘણી વાર આપડે બી નથી ઓળખી શકતા કે જેને ફોટો મોકલો. કયો છે એ બરાબર જ છે એ જગ્યાનું જ છે કારણ કે એડિટિંગ એટલું હવે માસ્ટર થઈ ગયું છે ને કે આપણને પોતાને ખબર નથી પડતી કે સાચું છે કે નહી એવી રીતે.
હા લોકો સોશિયલ મીડિયાનો પણ જે રીતે ઉપયોગ કરવો છે ને એ રીતે નથી કરતા? ખરાબ રીતે ઉપયોગ કરે છે તો થોડું માપમાં ઉપયોગ કરો છ ને અત્યાર તો મારું ખ્યાલ છે ત્યાં સુધી નાના બાળકોને તો આપવો જ ના જોઈએ મોબાઈલ ની. તે એમને પડાવી દેો જે સ્કૂલે જતા છોકરા છે ને એમને તો જરા બી ના દેવું ના દ.
એ માં રોલ છે ગવર્મેન્ટ રૂલ્સ છે કે આટલા એજ પછી જ એ લોકોને સોશિયલ મીડિયા પર અ એ લોકોને આપણે આપી શકીએ એવું છે કે આપણા કન્ટ્રીમાં જે એવું નથી. પણ એ નિયમ જરૂરી છે. સશિયલ મીિયાનો યુઝ અમુક એજ પછી જ છોકરો કરે ને તો એના ડેવલપ માટે સારું છે બાકી હવે મોટા છોકરાઓ કરે આપડે એજના કરે છે આપણાથી મોટાઓ ભી કરે છે. તો ઠીક છે મોટાઓ બી કરે છે અને આજે મોટા લોકો બી એટલા એક્ટિવ થઈ ગયા છે સારું એવું સ ંગ વગે એ જોતા હોય છે ઘણા પોતાના ફ્રેન્ડ સાથે આ એ લોકો આપણેે જોઈ તો એનો એનો ટાઈમ અત્યારે ફ્રી છે. હા સિનિયર સિટીઝન એટલે એની પાસે અત્યારે હ બીજું કઈ કામ નથી તો એનો એનો ટાઈમ એનો પાસ થાય છે સોશિયલ મીડિયામાં. તો એના માટે ઠીક છે પણ જે પોતાનું સારું કામ મૂકીને બી એમાં મંડ્યા પડ્યા હોય છે એના માટે થોડું આ ટાઈમમાં બહુ ડિફિકલ્ટ છે. સોશિયલ મીડિયા ની હાલતને છોડવું તો બઉુ ડિફિકલ્ટ છે.
હા સોશિયલ મીડિયા વિશે આજે તો તમારી જોડે વાત કરીને આમ ઘણું બધું જાણવા મળે.
હા. ચલો ઠીક છે તમને મજા આવી તમારી સાથે વાત કરીને.
હા મને પણ ખુબ મજા આવી.